હલો
હલો શ્રુતિ
હા કેમ છો? બસ મજામાં.
શું કરે છે,
આ કલ્પને ઉઠી ગયો તો એને એ કરી
ઉઠી ગયો,
આ જોર માં હોયલા ને એટલે પેલું આમ થોડું ના ના આવવાને તો આમ હમ્મ એટલે
હા હવે આ લગાઈ જોવું.
હા કઈ નઈ બોલો ને એ તો એમની પાસે છે
બરાબર મારા મારી વહુ છે, શ્રુતિ
હા હા મમ્મી એ કઈ રહ્યો મને
હમ્મ
મારામાંથી નઈ લાઈકો ઓ ખબર નય નેટવર્ક ઇસ્યુ
હમ્મ તમે હમણાં શું પ્રવૃતિમાં શું કરો છો?
પ્રવૃતિમાં ટ્યુશન ક્લાસ, ને આ છોકરા માટે કઈ નવું નવું એક્ટિવિટી શીખું છું. અલગ અલગ કે આના પછીને શું ડેવલપ કરવાનું એનામાં આ મહિનામા એને શું કરાવાનું. પેલા મહિનામાં શું કરાવા નું,
હા હા
ઈ રીતે ખોરાકમાં આ મહિનામાં શું આપવાનું પેલા મહિનામાં શું આપવાનું એ રીતે તે બધું થિંક કરું છું કે મને જે મગજમાં આવે કે આ મહિના એને આ કરાવવું જોઈએ, પ્રમાણે એની સાથે થોડું એક્ટિવિટી રાત્રે રમત રમ રમીએ એની સાથે અમે એટલે એને આનંદ થાય કે
હા.
મારા મમ્મી પપ્પા બી રમે છે. તમે લોકો બી રમાડો છો હા. અલગ અલગ હાહ એટલે અલગ અલગ દાદા દાદી નો ઉત્સાહ અને
છોકરાનું બાળપણ દાદા દાદીને જોવા મળે એ ખુબ સરસ કહેવાય.
હમ્મ એ અમારી અમારી રીતે એને
હા એ આનંદ નો લાભ મળે એ બી સારી વાત છે.
હમ્મ અમે પણ બઉ ખુશ છીએ.
હા.
અને
ને તમે સારી રીતે સરસ રમાડો છો એને. સારી રીતે એને ફેરવો છો સ્ટ્રોલરમાં એ ગાડીમાં એટલે એને ખુબ આનંદ આવે છે કે ના દાદી આ ટાઈમે લઈ જાય છે તો એને એવું થાય કે ના આ ટાઈમ એમ દાદી જ લઈ જાય છે. તો દાદી સાથે જ જવું એમ હઅ
કે આ ટાઈમે દાદી લઈ જાય.
હઅ આ ટાઈમે એટલે એને એવું છે કે આ ટાઈમે આજ લઈ જાય એમે એટલે એને પેલું નાનપણથી એ કરે છે ને આવી રીતના છ મહિના પછી જેને આવું બધું આવે છે કે નહી હવે આ ટા આવી રીતના આની પાસે જવાનું આ લઈ જાય છે આની સાથે રમવાનું એટલે એને અલગ અલગ પણ વ્યક્તિ હોય તો એવી એને બી આનંદ થાય કે ના આ વ્યક્તિ આ શીખવા મલે છે આ વ્યક્તિ આ શીખવા મળે છે.
હમ્મ બરોબર છે
બાળકોને છોકરા જેવા છોકરાઓ બી ટ્યુશન વાળા છોકરાઓ હું આ ટ્યુશન લઉં છું. તો બાળકો બી એ લોકોની એક્ટિવિટી એની સાથે કરે છે તો એને ખુબ મજા આવે બાળક બાળક સાથે રમે એટલે
છોકરાઓને છોકરાઓ જોડે બહુ મજા
હમ્મ
ખરી વાત છે.
એટલે હમણાં એ અમે ચાલ ન વોક ચાલતા શીખાવીએ છીએ તો છોકરા કહે કે ના ટીચર અમે એને આ વસ્તુ આપીએ તો એ આવશે. પે વેલી ગઈ જ છું. એકે પેલી વસ્તુ આપે તો આવશે ચાલીને તે રીતે એને ચલાવીને આનંદ કરાવીએ છે બેને ખુબ મજા આવે ચાલવાનું એને ઇન્ટરેસ્ટ આવે
એને તો ગર્ભમાંથી જ સંસ્કાર પેલુંઅ સ્ટુડન્ટ સાથે છે એટલે એને તો મજા જ આવવાની અને જલ્દી શીખી જવાનું
હા એટલે એને એમ વધારે આનંદ આવે કે નહી આ આપે છે તો લાઉ ચાલી ને બતાવ તો હું લઈ બી લઉં ને ચાલી બી બતાઉ
બસ બસ આવી રીતના તમે આગળ વધતા રહો એવા
અમે આશીર્વાદ આપીએ છીએ.
હા આશીર્વાદ તો ઓલ્વેજ છે.
ખૂબ ખૂબ પ્રગતિ કરો.
હા હા.
અને તમને મને અ તમે કીધું છે કે. ભારત નાટ્યમ બી સારું જાણો છો
હા સારું જાણવામાં આવે છે પણ એના માટે થોડી પ્રોસેસ કરવી પડશે મારે. હા એ અમદાવાદમાં એક હેડ ઓફિસ હોય ને ભરતનાટ્યમ ની ત્યાં એક લેટર આપવાનો હોય ત્યાંથી પરમિશન હોય તો પછી ક્લાસીસ ખુલે એમ એ રી તે બધું હોય પણ મને એવું છે કે મારો છોકરો ત્રણેક વર્ષ નો થાય ને એને બધી. સમજુ સમજ પડી જાય પછી એ બી બીજામાં અ સ્કૂલ કે પ્લે ગ્રુપ કે કઈમાં આપણે જોડાઈએ ને તો એ બી. થોડો બહાર જાય તો મને બી સાઈડમાં આ બધું ને હમણાં એનું જે બેઝિક છે. મેન કોર્સ છે નો. બે ત્રણ વર્ષનો એનો પાયો પાક્કો થઈ જાય તો પછી. પણ એવું થાય કે એની પછી લાઈફ માં અફસોસ નહી રહ્યો. જો કે માય આની કરાવું તો એટલે જો આ થયું. એના માટે મને ઉતાવળ નથી એટલે મે પૂછું. છોકરાને થોડું બેઝિક ટાઈમ આપીએ એની સાથે એની ટાઈમ સ્પેન્ડ કરીએ એને જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ.
ના અત્યારની જનરેશન છે ને. બધું એક્ટિવ એક્ટિવ સરસ હોય અમારી વત. વખતે આ બધું અમારા બાળકો ને શીખવાનું ર‌ઇ ગયું. એ હવે તમને બધું ધ્યાનમાં રાખીને અમે એને સાચવીએ.
તમે કરાવો છો એટલે તમને એવું થાય કે ના ચાલો ચાન્સ તો મળી લો અમને આ બધું. કરવાનું જે વસ્તુ તમે તમારા છોકરાને નહી આપ તે રીતે તમારા છોકરાના છોકરાને તો કરાવી શકો. એ તમને લાભ મળ્યો ભગવા ભગવાને તમને મોટો લાભ આપ્યો.
હમમ બહુ સરસ અમે બહુ ખુશ છીએ અને તમને સપોર્ટ કરવામાં અમે બહુ આગળ વધીશું.
હા હા ચોક્કસ. હા એટલે હા હા એ તો છે જ.
હમ એટલે તમે કઈ બી કામ કરો તેમા અમારો સપોર્ટ છે જ.
મારું બાળક કરતા પેલે તમારું બાળક
હમ હ હા ઘરી એ વાત છે. બીજું બોલો.
બસ બીજું તો કઈ નઈ આ છોકરો ઉઇઠો એટલે એવું થાય કે. આ બેડ એવું થોડું કરવાનું રહી ગયું એટલે એ રમે છે બેડ. સાથેને બેડ સરખો કરીને હવે થોડી હા. એટલે થોડું એમ થાય કે એના માટે હવે રોટ. પી ને એવું બધું બનાવવા જઉ એટલે મારા હસબન્ડને ફોન ફોન કરીયુ કે તમે થોડે સુતેલો છો તો બેસો તો હું ફટાફટ નીચે આવું એમ. પણ એટલામાં એ ઉઠી ગયો એટલે પછી એવું થીયુ કે ચલ આટલું કરીને જાઉ ની. એટલે રમશે થોડો વાર ઉપર.
બરાબર.
થોડું બીજું બધું બાકીનું કામ. પતાવી દઈએ આમ ના હું આવું છું નીચે.
હ
બીજું કઈ તમને શું કઈક નવું.
મને તારે જોડે ઘણું જાણવાનું છે પર જો આ. છોકરો છોકરા ઉપર નીચેનું ખરી ને એટલે આપડે વાતો ઓછી થાય છે અને ક્લાસ કરો છો હ. ક્લાસ ચાલુ હોય એટલે એમાં ટાઈમ જતો રહેે પછી રસોઈ નો ટાઈમ થાય
રેગ્યુલર ની વાત હોય તે રહી જતી છે પણ હવે આ એપ પર સારું પડશે આપણને શેર કરવાનું અલગ અલગ શેરિંગ અલગ અલગ સારી સારી વાતો હા એટલે એમાંથી તમારી પાસે મને શીખવા મળે મારી પાસે તમને શીખ હ મને જે વસ્તુ મને નહી આવડતી હોય તો એવું થાય કે ના તમારી પાસે હોય તો ચાલ મને સારું પડશે એટલે એ બધો લાભ મળી શકે
હમ હ મને બી બહ સારું છે આ ભરત નાટ્યમ છે કે કઈ બી પ્રગતિ કરો ને એમાં હું પૂરેપૂરા સપોર્ટ આપ આપવા મને
એટલે એવું થાય કે આપે મમ્મી છે તો ચાલ આપડે હાથે જઈએ સાથે આવીએ એવું બધું થાય કે નહી સાથે જઈએ સાથે આવીએ કઈક બજાર ના કામ હોય તો સાથે કરીએ એવું બધું એવું થાય કે એની સાથે જઈએ તો માઈન્ડ આપણું ચેન્જ થાય તો સારું રે હા એ તો ઓલવેઝ છે ગોડ તો આપડી સાથે છીએ
ચ
મે હાર્ડ વર્ક આપડું હોવું જોઈએ
હમ ખરીબ છે હ
પણ મારું તો પ્લાનિંગ છે જ બધું કે આના પછી આમ વર્ષે આ કરવાનું આ વર્ષે આ કરવાનું એ બધો સ્ટેપ તૈયાર જ છે પણ મારું થોડું બાળક આવી ગયું ને બાળક ની જરૂર હતી મને તો બાળક મરું આવી ગયું બાળકના માટે થોડું ટાઈમ સ્પેન્ડ કરી શકું તો એવું થાય કે ચાલ એને એને ટાઈમ આપે તો એને બી એવું લાગે કે મારા મમ્મી પપ્પા મને ટાઈમ આપે છે તો એને એને બી એવું થાય કે મારા અ છે પેરેન્ટ્સ તે મને આટલું બધું કર્યું હતું
ભલે એક વરષ નો હોય પણ બધી એને શું જ હોય કે મને મને કોણ કેવી રીતના ઉછરેે છે કોણ કે એના મોટું કરે છે
હા એટલે એને એને પછી થી એનેું થાય ને કે થોડો મોટો થાય પછી ને એું થઈ છે કે મમ્મી તમે આ કર્યું હતું ને મારા માટે આપણે ને કઈની વસ્તુ તું બતાવીએ તો એને એવું થાય કે નહી તમે મારા માટે આ કર્યું હતું ફોટોગ્રાફીને એવું બધું ઉતાર્યું છે તેને પછી મોટો થશે તો બતાવી શકે છે તારા માટે અમે આ કરેલું તરા માટે આ કર્યું તું
બરાબર
એટલે એ રીતે એટલે એની એ વર્ષનોો થઈ ગયો એટલે વરષે વરષની વરસગાંઠ નહી ઉજવવી પણ વરષની વરસગાંઠ પેલા બીજા બાળકો લોકોને એના હાથે દાન કરાય તો એને દસ ગણા આશીર્વાદ તો મળશે
બલે
એટલે એવું થાય કે થોડું સમજણ પડે ને તો એને એવું થાય કે ના એરે એની એની પાસે કરાવીએ તો એ વધારે સારું તો હમણાં નાનું ને તો એને પછી બધાને જોઈ જોઈને રડો આવે ને તાપ લાગે ને બધા ઘણા હોય છોકરાઓ પાછળ હા હા એટલે એ બધી એનાથી પણ આપણા ઘરમાં છોકરું ની આપડી બધાની પ્રગતિ થાય એવું મારા આશીર્વાદ
હા બરાબર
એ મારી ઈચ્છા હતી કે મારે કે આના એમાં એ કલ્પના હ કઈ આપણા બધાનું કઈક સારું કાર્ય થાય તો
હમ બરાબર છે કેક તો હવે બધા કાપે છે કેક માં કઈ ખબર પડે નહી એમાં
હા ના એ નાનું છે ને આપણેે જ બધા કટ કરીએ ને બીજા છોકરાઓને હવે તો હું કે બધા છોકરાઓ પેરેન્ટ્સો એના મમ્મી પપ્પાઓ હવે ના પાડે કે અમુક ને બધા ફ્લેવરિંગ નાખે ને તો અમુક ને ટોન્સિલ થાય અમુકને ગળાના પ્રબ્લેમ થાય એવું ઘણું થતું છે હમણાં એટલે અમુક પેરેન્ટ્સ કે કે એવું નથી ખવડાવતા અમુક જ ખાય એટલે પછી એવું થાય કે આપડે આટલું બધું ખર્ચો કરી અને છોકરાઓ નહી ખાય તો આપડો જીવું પડે એટલે એવું થાય કે આપણે એના કરતાં થોડા મોટા થાય તો એના કરતાં એીના રિટર્ન ગિફ્ટ આપે તે લોકોને કામમાં આવે કે નહી આનું હતું ને આ બર્ ડે તો એના માટે જોું અમને આપ્યું એમ એટલે એવો એ લોકોને એવું થિંગ થાય કે નહી હા એટલે એવું થાય કે આપડે કઈક એવું કરીએ કે લોકોને ઉપયોગ માં આવે ખાવાનું તો બધા જ આપે છે ને ઘરે લોકો ખા આપ હોઈએ છ છે છોકરાઓ પેરેન્ટસ આપતા જ હોય બધી એવી બધી વસ્તુ પણ જે ઉત્સાહનો જે એ હોય ને માહોલ તે આમાંથી મળે લોકોને કે ના જો મને એક એક રૂપિયાની વસ્તુ બી આપણે લોકોને આપીએ તો એ લોકો એટલા ખુશ થઈ જાય કે ના જો આના બ જું અમને આપ્યું તું
મને છે ને બેટા તારી ઉપર એટલો ગર્વ છે ને કે ભગવાને મને આટલી સરસ વહુ આપી
હા ના એ તો કઈ સારા કામ કરેલા છે ને તમે કોઈના સારું વિચારેલું સારા કામ કરેલા હશે એટલે હું મળીને મેં બી સારું કર્યું હશે કોઈનું તો આગલા જન્મમાં તો મને બી સારું બધું મળ્યું ને મને ખુબ આનંદ છે કે મારું એક જ બાળક છે આ આ ને છેલ્લું એટલે મને એવું થાય કે મારું બાળકને અ ઉત્સાહથી અને સા